શું ડાવી રહ્યો છે
હા ર છે કેમ છો બધા મજામાં
હા બસ મજામાંત તમારો વાત પણ મને એકદમ ક્લિયર આવી રહ્યો છે જય શ્રી કૃષ્ણ. હું આજે તમને થોડી ફોટોગ્રાફ વિશે વાત કરવા માંગુ છું તો હું તમને જણવા માંગુ છું કે ઘણા બધા અ્યારે તમે લોકો જુઓ તો જે ફોટોગ્રાફી માંથી ઘણો બધો પોતાનો બિઝનેસ મોટો બનાવી દીધો છે. છે અને આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા નાના ફોટોગ્રાફરો છે જે નાની નાના ફોટોગ્રાફી માંથી અત્યારે ફિલ્મ બનાવે છે અને ફિલ્મો તરફ જઈ રહ્યા છે તો તેઓની ખુબ અલ્લી સક્સેસ મળે છે અને અત્યારે તમે જોવા જાવ તો આપણે જો ફોટા પાડીશું તો આપણી ઘણી બધી એવી મેમરીઓ ક્રિએટ થશે અને જો આપણે આગળ જતા જો તે ફોટા જોઈશું તો આપણને જે બધી જૂની પળો છે આપણી તે યાદ આવશે તો આપણે જયારે તે ફોટા જઈ લઈશું તો ત્યારે આપણને ખુબ શાંતિ અને ખુબ આનંદ છે. હવે અત્યારે જોવા જાવ તો આપણે જે બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ અથવા જયારે આપણે કોઈ આપણા જોડે કોઈ આપણું કોઈ અવસાન થઈ જાય અને કોઈ ન રહે તો ત્યારે આપણે તેમનો ફોટો જોઈએ તો આપણને ખુબ જ સારું લાગે છે અને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે તો આ ફોટોગ્રાફી અને મેમેરીઝ બનાવી છે તો તેના વિશે આ જે આપણે ફોટોગ્રાફી અને મેમરીઝ બનાવીએ છીએ તો તેના વિશે તમારું શું માનવું છે.
હા ડ ફેમ
કઈ બ
ફોટોગ્રાફી ચાલતું છે. જોડી બને છે એ ફોટો
અ
બનશે અને આપડું ફિલ્મો ઠીક બને છે અને આ બધું ચાલી રહ્યું છે. આ ફોટોગ્રાફી બધા અમારા ઘર આ બધા ઘણા બધા ને ફોટોગ્રાફી થી ઘણું બધું ફાયદાઓ પણ થાય છે અને સોશિયલ મીડિયા પણ વધુ ફેમસ થાવા માટે ઇન્સ્ટાગ્રામમાં લોકો ફોટોગ્રાફી નો યુઝ કરે છે. અને તેમાં ઘણો વધારે ફેમસ થવા માટે ફોટોગ્રાફીનો કલ્ વડું લેવું જોઈએ તમારે શું કેવું
તમારી વાત એકદમ સાચી છે અત્યારે જે ઘણા બધા લગ્ન પ્રસંગો છે. તો આપણે જે લગ્નનો પ્રસંગ એન્જોય કરીએ છી તેને આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી નો ઓર્ડર આપીએ છીએ અને તેના દ્વારા આપણે જયારે પણ તે જોવાની ઈચ્છા થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ અને આપણે ખૂબ આનંદ માણી શકીએ છીએ અત્યારે તમે જોવા જાવ તો અત્યારે જે બેબી મંથસના જે ફોટો ક્લિક થવા લાગ્યા છે તો તેમાં આપણને છીએ જયારે આપણું બેબી એક મહિનાનું થાય બે મહિનાનું થાય ત્રણ મહિનાનું થાય ત્યારે ઘણી ઘણી રીતના ફોટોગ્રાફી કરવામાં આવે છે જે આપણને ખુબ ફાયદાકારક છે જેથી કરીને પણ બાળકનો જે ગ્રોથ થઈ રહ્યો છે. તે આપણને જોવા મળે છે અને જે રીતે આપણું બાળક મોટું છે. તે પણ આપણને જાણવા મળે છે તો તે વિશે આપણે જોઈએ જ છે કે બેબી જેમ જેમ મોટું થાય તેમ તેમ તેની ફોટોગ્રાફી કરે છે તો તે ખુબ જ સરસ અત્યારે જ નીકળ્યું છે. અને અત્યારે તમે જોવા જાવ તો. બાળકો ખુબ. તો ખુબ જ રીતે જે રીતે ગ્રોથ થાય છે તે વિશે આપણે જોઈ શકીએ છીએ અને આપણું હું તો એવું માનું છું કે જેમ બને તેમ આપડણે કશી પણ ફરવા જોઈએ. ત્યાં પણ આપણે ફોટોગ્રાફી કરીએ અને લઈએ અને જયારે આપણને તે મોમેન્ટ ની યાદ આવે ત્યારે તે આપણે. જોઈએ તો આપણને ખુબ જ આનંદ થશે. તો તમારો એવો કોઈ કિસ્સો છે જ્યાં તમે ફરવા ગયા હોય અને ફોટો લીધો હોય અને તે તમારી ખુબ સારી એવી મેમરી બની ગઈ હોય?
હા અમે ઘણા બધા ફન્ડ જોડે ફરવા ગયા અને ફોટોગ્રાફ પાડ્યા હ ઘણા બધે ફરવા ગયા દુ પહાડોમાં અને ફરવા ગયા ત્યાં ફોટોગ્રાફી હતી. એ ફોટોગ્રાફીઓને સાચવી રાખી અને તો મોટા
હ તો બનાવા માટે હા મેં ઘણા બધા ગયા હતા બર્ ડે માં કે લગ્ન પ્રસંગમાં તે લોકો એમ એના માટે કરે છે વિગ કે આ મારા છોકરા મોઢા પછી મને પણ જોશે કે મારા લગ્ન કેવી રીતે થયા અને કેવું બધુ ચાલતું હતું? હાલની ઉંમર જનરેશન માં એવું બધું ચાલી રહ્યું છે અને ફોટોગ્રાફીનું અ જેમ જોવા જઈએ તો ક્રિકેટોમાં પણ આ બધું એના માટે જ ચલાવે વિડીયો બનાવવાનું કારણ એજ છે તમારે શું કેવું?
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો પહેલાના સમયમાં જે ટ્રેન્ડ ચાલ્યો હતો જે ટ્રેન્ડ ચાલ્યો હતો તેમાં જે કેમેરાઓ છે જે પાંચસો પાંચસો રૂપિયામાં ભાડે લઈ જતા હતા પાસે તેઓએ કેમેરા વસાવીને ઘણા બધા પૈસા કમાવી લીધા હતા. કારણ કે તમે જાણો છ કે આગળ એટલો બધો કેમેરાનો ટ્રેન્ડ ચાલતો હતો કે જેથી કરીને લોકો પાસે એક દિવસ પણ ખાલી ન રહેતો હતો કેમેરો માટે. તો તેઓ પોતાના કેમેરાથી પોતે પણ ફોટો પાડી ના શકતા હતા એટલો ત્યાં ક્રેઝ હતો. તો જેથી કરીને ત્યારે જોવા જાવ તો ઘણું સારું છે કે ફોટોગ્રાફી એ ખુબ જ સારી છે અત્યારે કેમેરા માંથી ઘણા બધા લોકો ઘણા એવા સારા અને ખૂબ જ સુરસ સુંદર પૈસા કમાઈ રહ્યા છે તો તે આપણા માટે ખુબ જ સારી વાત કહેવાય છે અને તમે જોવા જાવ તો અત્યારે જે ફોટોગ્રાફ ફી ના જે ઘણા બધા ક્લાસીસ ચાલી રહ્યા છે. તેના માટે લોકો લાખો રૂપિયામાં ફી પે કરે છે કારણ કે તમે જોવા જાવ તો અત્યારે ફોટોગ્રાફીનોો બિઝનેસ એ કોઈ નાનો બિઝનેસ નથી માનવામાંતો ખુબ જ સારો અને મોટો બિઝનેસ છે તો હું એજ માનું છું કે આપણે ફોટોગ્રાફી ની લાઈન પણ પકડી રાખી તો આપણે ઘણા આગળ જઈ શકીએએ તમાર શું માનવું છે આ બાબતે? મને
હ ફોટોગ્રાફ
હ.
ફોટોગ્રાફર માટે આપડે ઘણા બધા મોટી મોટી ઇવેન્ટસો માં જઈએ ને ફોટોગ્રાફી કરીએ અને આપણને પણ એવું લાગે છે કે હા આપણે પણ આ ફોટોગ્રાફી કરીને ઘણું પૈસા કમાય છે અને ફાયદો બઉ થાય છે.